શું તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે તો તમને હું આજે થોડું જે વધુ પડતો વરસાદ જે આવે છે આપણે જાણીએે છીએ કે વરસાદ આપણી લાઈફમાં ખૂબ જરૂરી છે પરંતુ જો વધુ પડસો વરસાદ આવે તો તે આપણા માટે ઘણો એવો નુકસાનકારક હોઈ શકે છે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા પુલો અને બ્રિજો એવા છે જે ડૂબી ગયા છે અને જેના કારણે ઘણી બધી નુકસાન થઈ રહી છે વાહન વ્યવહાર ને પણ અને લોકોને પણ અત્યારે તમે જોવા જાવ તો કુદરતી આફત જ ગણાય છે અત્યારે જે નદીમાં એટલું મોટું પૂર આવ્યું છે જેના કારણે ઘણી એવી તકલીફો આવી રહી છે જેના કારણે જે લો ત્યાં ના લોકલ લોકો છે તેઓને ઘણી તકલીફ પડી રહી છે તેમના ઘરો ડૂબી ગયા છે નદીની આજુબાજુનો જે વિસ્તાર છે તે કોરાઈ ને એટલો બધો અંદર જતો રહ્યો છે જેના કારણે બધી માટી ઢસી પડી છે. અને જેના કારણે નદીનો વહેણ પહોળો થઈ ગયો છે અને તેના કારણે નદી ખુબ ફાસ્ટ વહે છે અને થઈ રહ્યું છે. તો હું તો એવું જ કહેવા માંગુ છું કે વરસાદ જરૂરી છે પણ વધુ પડતો વરસાદ આવે તો તે આપણા માટે નુકસાનકારક પણ હોઈ શકે તમારે શું માનવું છે આ બાબતે
હા કીધું તે એમાં હા વરસાદ વધુ પડતો આવી જાય તો બધું નુકસાન કરે છે. અને ઘરો નદીઓ નજીક હોય તો ઘરો પણ ડૂબી જાય છે અને ઘણા લોકોનું નુકસાન થયું છે અને એમ જોવા જઈએ તો નદીમાં પૂર ઘણું આવાથી આ લોકોના ઘર પણ ડૂબી ગયા અને ખેતરો પણ અને ખેતરોમાં પાક વાવેલો હતો એ બધું નુકસાન થઈ ગયું. આ નુકસાન નું ભરપાઈ કોણ કરશે સરકાર બધું જોવું જોઈએ. પણ સરકાર જોતી જ નથી. આ વરસાદને લીધે બધું ઘણું બધું આ આફોતા આવી છે. એમ જોવા જઈ તો વીજળીના કારણે લોકોનું પાક ઉપર નુકસાન રહ્યો છે. અને ઘણા બધું નુકસાન થયું છે આપણે એમ જોવા જઈએ તો હાલત તો સરકાર એમ વિચારવા જોઈએ કે આ બધું નુકસાન થયું તો અમે ભરપાઈ કરીએ પણ એવું કરી શકતા નથી એ લોકો તમારે શું કહેવું એ બાબતે
તમારી વાત એકદમ સાચી છે સરકારશ્રી એ સલાહ તેમને સલાહ આપવી જોઈએ થોડી કે તેઓ કઈ રીતે પોતાનું પાછું બધો રોજગાર છે એ ઉભો કરી શકે અને તેમને મદદ પણ કરવી જોઈએ સબસિડી આપવી જોઈએ કે તમારે પાકને નુકસાન થયું છે તો આટલા નુકસાન ના પૈસા અમે તમને આપી પરંતુ એવું કરી જ નથી રહ્યા તો જે ખુબ જ નુકસાનકારક કહેવાય છે અને અત્યારે તમે જોવા જાવ તો જે આપણે વીજળી ની તમે વાત કરીએ તો વીજળી ની હું વાત કરું તો ઘણા બધા થાંભલાઓ છે તે પવનોના કારણે પડી ગયા છે અને ઘણા બધા થંભલા તો એવા છે કે તેમની તાર જે છે તે આંબામાં ટોચાઈ ગઈ અને જે ઝાડવા છે તેમને પણ નુકસાન થયું છે અને જે વીજળી છે તેમને પણ ઘણું નુકસાન થયું છે અત્યારે તમે જોવા જાવ તો અત્યારે અમારા બાજુના ગામની જ વાત કરું તો ત્યાં વાયર કેબલ જે હતો તે ખાભલા પરથી તૂટી ગયો અને રસ્તા પર પડી ગયો હતો જેના કારણે હવે અત્યારે તમે જોવા જાવ તો ચાલુ રોડ હતો અને વાહન વ્યવહાર થતા હતા એ તો સારો છે કોઈને નુકસાન ન થયું પરંતુ જો નુકસાન થ તો વીજળી નો પાવર ચાલુ હતો અને સપ્લાય ચાલુ હતું તો તેમને કરંટ પણ લાગી શકેત તો આ બધી બાબતે જીરબી વાળા એ થોડું ધ્યાન રાખવું જોઈએ કે ચોમાસા પહેલા બધી સાફ સફાઈ કરી નાખી જોને કેબલો ચેક કરી લેવા જોઈએ તમારે શું માનવું છે આ બાબતે
હ હા તમે કીધું તેમજ આ વીજળી ના લીધે આ થાંભળઓ બધા પડી ગયા અને ઘણું બધું નુકસાન થયું અને લોકો આ બધા ઝાડ આ થંભળ નજીક છે તો તાર પર પડે ને આ કરંટ લાગે એવું શક્ય બની શકે અને ઘણા લોકોને લાગું પણ છે એમ જોવા જઈએ તો આ બોડું પહેલેથી જ કરી દેવા જોઈએ કાપી નાખવા જોઈએ અને એ ઘણું બધું આ લોકોનેજ વીજથી આ કરંટ પણ લાગ્યો છે અને આ ઘણું બધું નુકસાન પણ થયું છે આ બધું સરકાર વિચારતી જ નથી કે આ બધું વરસાદ આવે આ કારણથી કઈ વિચારતા જ નથી આપણે એવું લોકો એ સરકાર ને કેવું જોઈએ કે આ બધું બચાવ કરો અને ના બચાવ થાય તો કઈ નહી એું વિચારતા જ નથી સરકાર જરેક પણ વિચારતી નથી તમારે શું કેવું
અત્યારે તમે જેમ કીધું તેમમ અત્યારે જે ખેડૂતો છે તેમને પાક લેવામાં ઘણા એવો નુકસાન થઈ રહ્યો છે પરંતુ ત્યાં તમે જોવા જાવ તો ખેડૂતોને માટે જરૂરી હતું આપણે માનવા જઈએ તો વરસાદ પરંતુ એટલો બધો કો જરૂરી નહી હતો કે તેઓના પાકને નુકસાન થાય તેમનો અત્યારે જોવ તો તરું જે નાખ્યું હતું નવું તો તે તરું આખું ડૂબી ગયું છે અને જેના કારણે ઘણો એવો નુકસાન થઈ રહ્યો છે તો તેમને સમજ જું જોઈએ કે આ બધું તેમના માટે જરૂરી તો છે પરંતુ એટલો ઘણો વરસાદ તો ન આવવો જોઈએ જેથી કરીને ઘણું એવું નુકસાન થાય પરંતુ અત્યારના લોકો છે તે એવું બધું કશું સમજી જ નથી રહ્યા તો તેઓ આ બધી બાબતે થોડીક ધ્યાન ધવું જોઈએ અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા લોકો છે એવા છે જેમને વરસાદની રાહ જોવા વગર તરું નાખી દીધું હતું અને તેમનું તરું ઘણું મોટું થઈ ગયું હતું જેના કારણે વધુ વરસાદ આવ્યો તેના કારણે તેમનું તારું ધોવાઈ ગયું અને આખું ડૂબી ગયું જેના કારણે તેમને ખુબ ઘણું એવું નુકસાન થયું છે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એક્સિડન્ટો પણ આ વધારે પડતા વરસાદના કારણે વધી રહ્યા છે અને અત્યારે અમારા અહીયા ની જ વાત કરું તો એક જણ પૂલ વન લઈને જતો હતો અને તેને નદી માં આવી જતા અફડાતા પૂર આવતા તો તેને વેન પણ તણાઈ ગયા અને તેમાં જે એક બાળકી હતી તે પણ તણાઈ ગઈ હતી પરંતુ તે બાળકીને બચાવી લેવામાં આવી હતી પરંતુ જે ડ્રાઈવર હતો તે મૃત્યુ પામ્યો હતો તે ખૂબ કરુણજનક ગયા વગર ન મૃત્યુ પામ્યો હતો અને તેને સરકારશત્રીએ ચાર લાખ રૂપિયાની મદદ તો કરી છે પરંતુ આપણે જો તેની જીવની તુલના ચાર લાખ રૂપિયા કર જોડે કરીએ તો તે ખુબ જ ઓછી કહેવાય તો હું તો એવું જ માનું છું કે આપણે જો વરસાદમાં સલામત રીતે રહીએ અને સલામત રીતે બધું કરીએ તો તે આપણા માટે સારું રહેશે તો મારું શું માનવું છે આ બાબતે
હા ડબ ગીધ એમાં જો આ બધું લોકો પૂર આવે અને બધું હ ઢસાઈ જાય અને ઘણા લોકો ના ઘર પણ ઉજળી જાય છે અને જેમ જોવા જઈએ તો હાલે હમણાં નર્મદા નદીના આ ડેમ ના દરવાજા ખોલ્યા હતા કેટલા લોકો ન નુકસાન થયું હશે હ એમ જોવા જઈ તો હા તરટ જ ના ખોલાય વરસાદ ના લીધે બધું ઘણું નુકસાન થયું છે અને પાકો પર તો વધારે નુકસાન થઈ ગયું છે આ ભાત રોપણી કરવા માટે વરસાદ પેલા આવ્યો હવે જ નથી અને લોકો પાણી ક્યાંથી લાવશે એ વિચારમાં પડી ગયા છે અને ઘણા લોકોએ તો રોપી પણ કાઢ્યું છે અને પાણી કાઠી લ વિચારતા છે અને આ સરકાર કેમ વિચાર ઘરે ઘરે બર ઉતારી આપ આવે તો સારું એમ પણ એવું વિચારતો જ નથી આપડે એમ જોવા જઈએ તો મોદી સાહેબને કેવું જોઈએ કે આ લોકો ન પાક પર નુકસાનમાં થાય ત્યાં હુધી ઘણી બધી હ બોરો એમ કરી આપવામાં આવે તો સારું અને એમ એમ જોય તો ઘણું બધુ ડીસાઇબ કરેલું હતું પણ એમ હાલે તો કઈ ચાલતું જ નથી એવું લાગતું છે તમારે શું કેવું એ બાબતે
અત્યારે જે તમે સરકારશ્રી ની વાત કરી તો સરકારશ્રી તેના કારણે તેમને ઘણો એવો ફાયદો થઈ રહ્યો છે અત્યારે જ આપણે જાણીએ તો કાદવ પાડવાના એક કલાકના તેઓ સાડી ત્રણસો થી પાંચસો રૂપિયા લે છે તો તે આપણા માટે ખુબ જ નુકસાનકારક. કેવાયને વધુ પડતા પૈસા આપવાનું કેવાય તો અત્યારે તમે જોવા જાવ તો આપણા માટે આટલું સારું થયું છે કે સરકારશ્રીએ મિની ટ્રેક્ટરો ગામડે ગામડે થોડાઓ વિતરિત કર્યા છે જેથી કરીને કાદો પાડવામાં આસાની થાય છે અને અત્યારે તમે જોવા જાવ તો આપણો જે મેઈન જે ખોરાક લેવાનો હોય છે મતલબમાં જે પાક લેવાનો હોય છે તે આપણ કેરી અને ડાંગર જ છે તો જેથી કરીને પ્રશ રવા આવી મદ કરી રહ્યા છે તો તે આપણા માટે ખુબ સારું કહેવાય અને હું તો એવું જ માનું છું કે સરકાર શ્રી આવી જ આગળ જતા પણ મદદ કરતા રહે જેથી કરીને આપણા જે લોકો છે તેમને ફાયદો થાય અને તેમને નુકસાન ન થાય અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવા ગામો છે જેમાં અત્યારે સરકાર શ્રી દ્વારા સબસિડી આપવામાં તો આવે છે ખેતી કરવા માટે પરંતુ તે સબસિડી જે ખેડૂતો છે ત્યાં સુધી પહોંચતી જ નથી અને જે વચ્ચેના કર્મચારીઓ છે તેઓ તે સબસીિડી ખાઈ જાય છે તો તે ખુબ જ ખેડૂતો માટે નુકસાનકારક કહેવાય છે તો હું એવું જ માનું છું કે આવું ન થવું જોઈએ જેથી કરીને જે અત્યારે સબસીિડીઓ મળી રહી છે તે ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો તેનો પૂરેપૂરો લાભ લઈને સારામાં સારું પાક મેળવી શકે તો તમારું શું માનવું છે આ બાબતે કે ખેડૂતો સુધી સિટી પહોંચશે તો જ તેઓ પોતાનો ભાગ મેળવી શકશે પરંતુ અત્યારે પહોંચતી જ નથી, તો તે પહોંચવી જોઈ, તમારું શું માનવું છ?
હા તમે કીધું તેમજ હા લોકો પાસે પા અહ સુવિધાઓ બધી મલતી જ નથી. આ બધી સરકારે સુવિધાઓ અડધે વચ્ચે જ અટકી જાય છે. આ સરકારે આ વિચારવું જોઈએ કે તા પહોંચે કે નહી એ બધું જોવું જોઈએ પણ જોતી જ નથી ત્યાં જોવું જોઈએ કે આ બધું ભનશું કે ન ભનશું આ બધો લાભો મળે કે ના મળે આ બધું સરકાર જોટી જ નથી બધાનેઅધવચ્ચે અટકી જાય છે. અને કર્મચારી એ કીધું આવું નો કરવું જોઈએ સરકારે લોકો નો મોટા જ્યા સરકાર આ સરકાર એવી હવે એમ થઈ ગઈ છે કે આ લોકોનું વિચારતા નથી હાલે તું આ વરસાદને કારણે બધું નુકસાન થયું છે ઘણું બધું નુકસાન થયું છે. હા જ ઘર ઘરો ઉજડી ગયા છે જેમ કે લોકો ના પાકમાં ખેતી ઘણી બધી શાકભાજીઓ રોપ પી હતી, અહ ડાંગરો નો ખેતી કરી હતી. આ બધું નુકસાન થયું, અને આપણે ખાવા માટે તો લોકો ખેડૂત પાસે જ લેવા જાય સે. આ બધું લેવા માટે સરકારે કઈ આપવા જોઈએ યોજનાઓ એવી બધી યોજનાઓ આપતા જ નથી. તમારે શું કેવું એ બાબતે?
તમારી વાત સાચી છે. અત્યારે તમે જોવા જાવ તો આપણને ખેડૂતોને ઘણી બધી એવી મુશ્કેલીઓ થઈ રહી છે. અને આપણે જેમ પાણીની વાત મ મુદ્દા પર હતા. તો અત્યારે તમે જોવા જાવ તો જેમની નદી ના મેરે જે જમીન છે, જેમના કેંડા નદીને મેરે છે, તો તેઓને ઘણું એવું નુકસાન થયું છે. તેમની જે જમીન છે તે કોરાઈ ને અંદર જતી રહી છે, અને તેમને જે ઘણી બધી જમીન છે, તે નદી માં આવી ગઈ છે. તો તે ખૂબ જ નુકસાનકારક કહેવાય છે. અને અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા એવ નુકસાનો થઈ રહ્યા છે. પાણી વધવાના કારણે અત્યારે તમે અહ અત્યારે તમને બરોડાની જ વાત કરું તો ત્યાં જે વિશ્વામિત્રી નદી છે, તે મગરો માટે જાણીતી છે. અત્યારે પાણી વધવાના કારણે પાણી રસ્ રસ્તા ઉપર આવી જવાના કારણે જે મગરો છે, તેઓ ખુલ્લા ફરી રહ્યા છે રસ્તાઓ ઉપર, અને લોકો તેનાથી ખૂબ ભયભીત થઈ રહ્યા છે. લોકોએ સાચવી-સાચવીને જવું પડે છે, જો પાણી ભરાયેલું હોય તો લોકો એટલા ગભરાય છે ત્યાંથી જવા માટે, કે આમાં મગર હતે તો અમારે શું થશે, તો તેઓએ આ બાબતે ધ્યાન દરું જોઈએ ને ત્યાં તમે જોવા જાવ, તો વી એમ સી મદદ તો કરી રહી છે, પરંતુ એટલી બી નથી કરી રહી કે જેથી લોકો તેને બચાવી શકે, અને અત્યારે તમે જોવા જ તો જે મગરો છે તેઓ એટલા ખુલામાં ફરી રહ્યા છે, અને તેઓનો આતંક એટલો વધી રહ્યો છે કે લોકોમાં તેમાં ખુબ ભયનો માહોલ બની રહ્યો છે. તો અત્યારે જે લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે, તે ખુબ જ નુકસાનકારક કહેવાય છે. તો આ બાબતે ધ્યાન દોરશે વી એમ સી તો સારામાં સારું રહેેશે, અને આપણે જોવા જઈએ તો ઘણા બધા એવ વા શહેરો છે, જેમાં ઘણી બધી એવી વસ્તી છે, જેમાં ઘણા બધા એવા લોકો છે જે બીહે છે. તો આપ મારું તો એજ માનવું છે કે અત્યારે જે બધું થઈ રહ્યું છે, તો તે થોડું કંટ્રોલમાં આવશે પરિસ્થિતિ તો તેટલું સારું રહેશે. એટલે હું એવું જ માનવા માંગુ છું કે અત્યારે થોડું કંટ્રોલમાં નથી પરિસ્થિતિ તે આપણા માટે ખૂબ જ દુઃખદકારક છે, અને અત્યારે ફ્લોડના કારણે તમે જોઈ શકો છો ઘણા બધા લોકોને ભૂખમરાની પણ સામનો કરવો પડે છે. જે સરકારશત્રીઓ છે, તેઓ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરીને તેઓને બચાવે છે. અથવા સરકારશ્રી દ્વારા હેલિકોપ્ટર દ્વારા તેમને ફૂડ પહોંચાડવામાં આવે છે. તો આ બધું આપણે જોઈ પણ નથી શકતા અને જે લોકો તેમાં સર્વાઈવ કરે છે તે લોકોને કેટ એટલું બધું નુકસાન થાય છે તેમને જાનહાની નું નુકસાન તેમને માલસામાન નું નુકસાન અને ઘણા લોકોના તમે જોઓ અત્યારે સુરત ની જ વાત કરો તો ઘણા બધા લોકોને વેપારીઓના અત્યારે મેં જે ન્યૂઝમાં જોયા તેઓને લાખો, દોઢ લાખ, પાંચ લાખથી દસ લાખ લાખોમાં જ નુકસાન થયું છે, તેઓને લાખોના નીચે તો નુકસાન જ નથી થયું, તો તે વરસાદના કારણે નુકસાન થયું છે, તો તે ખુબ જ નુકસાનકારક કહેવાય છે. તો હું તો એવું જ માનું છું કે આ બધી બાબતે સરકારશ્રી એ મદદ કરવી જોઈએ. તમાર શું માનવું છે આ બાબતે? સુરત નો નજારો તમે જોયો છે?
હા તમે કીધું તેમ જ સુરતમાં હાલે હમણે પાણી ભરાઈ ગયા હતું ને ઘણા લોકો નું મૃત્યુ પણ થયું, નાના બાળકનું પણ એક મૃત્યુ થયું. આ એ લોકોને બધી જવાબદારી લેવા જોઈએ આ સરકારે ગટરો ખોલવી ગટરો રાખવી જોઈએ આ બધું પાણી ના નીકળે તો લોકોનું ડૂબી જાય છે અને ઘણું બધું સુરતમાં એક મોલમાં બસો કરોડ નું નુકસાન થયું એમ એમ ન્યુઝમાં આવી કરતું હતું આ બધું સરકારે વિચારવું જોઈએ કે આ સુરતમાં ગટરો ઘણી ખોલવી જોઈએ